પ્રશ્ન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
બસ મને પણ સારું છે, શું કે છે આજે અષાઢી બીચ તમારે ત્યાં. વરસાદ પાણી છે કે નહી.
હા વરસાદ પાણી એમ તો નથી પણ શું કેહેવાય કે અષાઢી બીજ ના અમી છા તણા ભગવાન તો શું કેવાય કે થોડીક જમીન ભીની કરી ગયા છે.
હા બસ અમારે પણ એવું છે કન્ટિન્યુ હમણાં અડધી કલાક જેવો સરખો વરસાદ પડી ગયો સરસ તાબડતોબ આમ.
હમ્મ.
એટલે એ વાત સાચી છે તમારે છેલ્લી બાકી જરા તરા ભગવાન આપે તો ખરી ઉપરથી વરસાદ પાણી પણ તો સાચી વાત છે પણ આપણે આપણેે અષાઢી બીજ જે છે. તો એના વિશે આમ તમારી માન્યતાઓ કે કાઈ આમ ખરી. તમે આમ એના વિશે કઈક કેવા માંગતા હોય
હા સો ટકા ચોક્કસ હું તમને મારો અનુભવ પણ શેર કરું. કે અષાઢી બીજ કેવાય ને કે એકદમ શુભ દિવસ કેવાય. કે તેડી કોઈ મુહર્ત કે કઈ જોવામાં આવતું નથી. અ બધા શુભ કાર્યો છે, શુભ પ્રસંગો છે કે કોઈને મકાન લેવું હોય, કોઈને ગાડી લેવી હોય, કોઈને પૂજા પાઠ કરાવવા હોય. કે કોઈને હવન કે કાંઈક કરવું હોય. તો આજે કઈ મુહૂર્ત જોવામાં આવતું નથી બધા લોકો આજે એમ બધું કરી શકે છે. અને કેહેવાય ને કે ભગવાન જગન્નાથજી નો આજે શુભ તહેવાર કેહેવાય અને અમારે તો અહીં ગામડા જેવું છે એટલે કેવાય કે ખેડૂતો છે એ અષાઢી બીજ ને એટલી રાહ જોઈને બેઠા હોય. કે આ શુભ દિવસે પોતાના ખેતરમાં વાવણી કરે. કે જેથી પોતાના ખેતરમાં વાવણી કરે અને સારો એવો પાક ઈ લોકો ઉછેરી શકે. એટલા માટે અષાઢી બીજ તો બહું જ શુભ માનવામાં આવે છે ઘણા લોકો બી જ રહેતા પણ હોય છે. અને માનવામાં આવે છે કે મેં એવું સાંભળ્યું છે. કે ભગવાન શ્રીકૃષ્ણને એમનો ભાઈ બલરામ છે. એ પોતાની બેનને નગર યાત્રા કરવા લઈ જાય છે અને આ એક જ એવો દિવસ છે કે ભગવાન સામેથી ને ચાલી આવીને. અ બધી પોતાની પ્રજાઓને દર્શન આપે છે. બાકી તો શું કેહેવાય કે ત્રણસો પાસઠ દિવસ છે એમાંથી ભગવાન એક જ દિવસ સામેથી દર્શન આપે છે. બાકી તો આપણે જ ભગવાન પાસે દર્શન કરવા જવું પડે છે એટલે ભગવાન શ્રીકૃષ્ણની બહેન છે સુભદ્રાજી એ પોતાના ભાઈ ને કહે છે કે ચાલો ભાઈ મને આજે નગરની શેર કરાવો. એટલા માટે અને મેં મારી બેન નો પણ અનુભવ સાંભળ્યો છેકે એ અમદાવાદ રહે છે તો એને ત્યાં અ કેવાય ને કે સૌથી મોટામાં મોટી રથયાત્રા અમદાવાદમાં નીકળે છે. અને ત્યાં લાખો સંખ્યામાં પબ્લિકો હોય છે અલગ અલગ અ એવી નાની નાની રથયાત્રાઓ ઘણી નીકળતી હોય છે. અને પછી જઈને એ મોટી રથયાત્રામાં ભેગી થઈ જાય છે. અને એટલું પબ્લિક હોય છેકે બધા ઉમટી પડે છે. પોતે આ દિવસે સવારના નાય ધોય ભગવાનની રથયાત્રામાં જોડાવા આખું કેવાયને કે અમદાવાદ શહેર છે એ રથયાત્રામાં જોડાવા જાય છે. તો તમે થોડીક તમારો અનુભવ કે કઈ તમારી સાથે એવું હોય કે તમને એવું જાણવા મળ્યું હોય. તો તમે પણ મને તમારી વાત જરીક ક્યોને.
હા હા તમારી વાત સાચી છે અને ક્યાંક ને ક્યાંક તમારી વાત સાથે સહેમત પણ છું. એવું પણ કઈક સાંભળવામાં આવે છે કે ભગવાન જે છે. એની કઈક ઈચ્છા અધૂરી હતી કે કઈક મતલબ મને ખ્યાલ નથી. પણ મૃતની કઈક સમથિંગ છે ખરી મતલબ કે વર્ષો પેલા ભગવાન છે ને એને આંખનો રોગ થયો હતો. અને પછી કઈક એને મગ ને જાંબુનો પ્રસાદ ધરાવાની પરંપરા એ એવું બધા કે છે. તેનાથી શું આરોગ્યની દ્રષ્ટિએ પણ ગુણકારી મગ ને જાંબુ માનવામાં આવે એટલે બધા એમ કેતા હોય કે આ સીઝનનું ફ્રૂટ ખાવું જોઈએ એમ અને જમાલપુરમાં સ્થિત જે જગન્નાથ મંદિર છેને અમદાવાદમાં ત્યાં સવાર થી જ રથયાત્રાનો પ્રારંભ થઈ જાય લગભગ સોળ કિલોમીટર લાંબી સઈ થી વધુ પણ કહી શકાય આજ થી. એમાં એમ કે પૂર્ણ થાય છે નગરયાત્રા અને રાત્રે ભગવાન મંદિરે પાછા ફરે છે એટલે લગભગ આખો દિવસનો ટાઈમ ટેબલ અ બે ત્રણ દી કે થોડાક દિવસ અગાઉથી મળી જાય કે આટલા વાગથી આટલા વાગે સુધીમાં અહિયાં જવાનું છે આમ જવાનું છે એવી રીતે હોય છે. રથને મસ્ત શણગારવાનો હોય એમાં સોનાના સાવરણાથી રથની સફઈ કરવાની હોય અને એવું બધું મેં સાંભળ્યું છે ખરું સાચું ખોટું તો ખબર નથી પણ એવું બધું સાંભળેલું છે. ટૂંકમાં શું છે કે રથયાત્રા જે છે સંપૂર્ણ ઈતિહાસ આમ તો જોઈએ ને. તો વર્ષોથી ચાલતો આવે છે અને ઘણી વખત કેવું છે કે લોકોને આમ ભક્તિ હોય ભગવાન પ્રત્યેની. એ ભક્તિ દર્શાવવા માટેનો પણ એક આ ઝરિયો બની શકે છે મારું એવું માનવું છે. તમારું શું કેવું છે એમાં.
હા, તમે કીધું એ સો ટકા વાત સાચી છે. એટલે મેં તો રથયાત્રા જોઈ નથી પણ મારી બેન અમદાવાદ જ રે છે એને મને આજે વિડીયો કોલમાં રથયાત્રાના દર્શન કરાવ્યા ભગવાન ના. અને કેહેવાય ને કે આ બીજ છે મોટામાં મોટી તો રામાપીરની પણ બીજ કહેવાય. તો અમારે અહીં ઘણી બધી જગ્યાએ રામાપીર ભગવાન પૂજાય. એટલે એમનો પાઠ હોય ને રામાપીર ભગવાન રણુજા છે ને ત્યાં મેળો હોય. રામાપીર ભગવાનની ધજા ચડે, પ્રસાદી હોય. એટલે બધી જગ્યાએ અલગ-અલગ માનવામાં આવે ને અલગ-અલગ રીતે આ તહેવાર ઉજવવામાં આવ તો હોય છે. મારી એક ફ્રેન્ડ સાથે મારે આજે વાત થઈ તો મેં કીધું ચાલુ એને આપડે જઈ શું કૃષ્ણ અષાઢી બીજના કરીએ તો એને મને એની વાત બધી દર્શાવી. એટલે મને જાણવા મળ્યું તો હું તમને એ વાત તમને હું શેર કરું. કે રથયાત્રામાં સૌથી પહેલા અખાડાઓ નીકળતા હોય છે કે પોતાની બોડી દ-દેખાડે. અલગ-અલગ રીતે એને કસરતું કરતા હોય છે ત્યારબાદ છી કેવાય ને કે ખટારાઓ નીકળે કે સો બસો જેટલા ખોટ-ખટારાઓ જેમાં અલગ અલગ રીતે બધું સુશોભિત થયેલું હોય અને બધું દેખાડતા હોય. ત્યાર પછી હાથીઓ નીકળે કે દર્શન કરાવવા. અને રથયાત્રાને રથને ખેંચતા હોય રસ્તીથી બાંધેલો હોયને માણસો ખેંચ તા જાતા હોય રથને તો ઉપરથી ન માણસો પાણીઓ નાખતા હોય છે કે ઈ જે ગરમીથી લોથપોથ હોય માણસો એમને ઠંડક મળે એટલે પણ આ બધી ડિટેલ્સ મને ખબર નથી મેં આજ સવારે વિડીયોમાં ને એમ જોયું હતું કે ઉપર ભગવાનની માથે. પાણી નાખે છે પણ સાચું તો એ છે કે ભગવાનની માથે પાણી નથી નાખતા પણ જે રથને ખેંચી જાય છે દોરીઓ વડે એ લોકોને ગરમી નો થાય એટલા માટે ઠંડક આપે એટલે એ લોકોને પાણી નાખે છે અને તમે જે વાત કરી જાંબુની અને શું કેહેવાય તમે શું કીધું તું જાંબુન એની કઈક પ્રસાદી હોય છે. તો ઈન પણ મને ઈ વાત કે ફણગાવેલા મોગ કે પીપરું નહી કે ઈ કે અમે થેલી લઈને ઊભા હોય ને તો આખી રથયાત્રા પૂરી થાયન તો અમારે આખી થેલી ભરાઈ ગય હોય પ્રસાદીથી તો એવા બધા અનુભવો એને મને શેર કર્યા અને મને જાણીને ખુબ આનંદ થયો. તો મેં પણ તમને અનુભવો મારી બેનપણી સાથે વાત થઈ તો મેં પણ તમને અનુભવ શેર કર્યા તમારી સાથે એવો કાઈ અનુભવ હોય તો તમે મને કેશો પ્લીઝ.
અનુભવ તો એવો તો નથી કાઈ પણ હા ઈચ્છા છે કે ક્યારે એવા સંજોગો અવશાદ મોકો મળ્યો તો રથના દર્શન કરવા જવું છે અને રથને એક વાર ખેંચવું છે એમ. એવી માન્યતા પણ છે કે જગન્નાથજીનો રથ ખેંચે ને જે એને સો યગ્યના ફળ મળે છે એમ. અને સાથે જે યાત્રામાં ભાગ લી મોક્ષ પણ પ્રાપ્ત થાય એવું મેં સાંભળ્યું છે. અને આમ તો એવું સાંભળ્યું છે કે જે અષાઢી બીજ જે આ રથયાત્રા નો પ્રારંભ થાય ને એ અ કેહેવાય છે કે જગન્નાથપુરી નું મોક્ષ ને મુક્તિ નું દ્વાર કેવાય. એટલે શું છે કે
જે આમાં શાસ્ત્રોમાં ઉલ્લેખ એવો છે કે રથયાત્રાનો પ્રારંભ આમ તો અઢારસો વર્ષ પેલા કરાયેલો છે અને હરિવંશ પુરાણ જે છે એના જણાવ્યા મુજબ શું છે કે જયારે બેન સુભદ્રા ભાઈ ને એની મનોકામના વ્યક્ત કરી અને તરત જ ભાઈઓ એ એની ઈ મનોકામના પૂરી કરી તી એમ અને એવું પણ છે કે જગન્નાથપુરીમાં મંદિર જે છે એમાં ત્રણેય મૂર્તિ દર બાર વર્ષે બદલવામાં આવે છે. એવુંય મેં સાંભળ્યું છે અને ભગવાન જગન્નાથ એટલે કે આપણા કૃષ્ણ આઈડિયલ જે આપડા દ્વારકા ભગવાન જે બલભદ્ર છે એ દેવી સુભદ્રા છે મંદિર માં જ રહે અને એનું નામ જે છે ને એ ગુડિયા મંદિર છે એવું પણ અમુક ક્યાંક ક્યાંક આવું બધું સાંભળવામાં મળે છે.
પણ મૂળ વસ્તુ તો એ છે કે જો આપ આપણેે જે આપણું સદભાગ્ય હોય ને, તો આપડે આવા બધા નેકી ના સારા કામમાં સામેલ થઈ શકતા હોય છી. હું એવું માનું છું એમ બાકી તો
જેવી જેના નસીબની વાત છે, એમ બાકી તમે ડેલે હાથ દઈને પણ આવી જાવ બહુ ટાઈમ પેલા અમે નાસિક ગયા તા ફરવા માટે તો જ્યાં ત્રિવેણી છે ને જ્યાં કુંભમેળો નાસિકમા ભરાય છે ને એમ હું કહી શકું કે આમ એક પગનું ડગલું ભરું ને તો એ જગ્યાએ એ હું પોહોંચવાની તૈયારી માં હતી ખાલી એક પગ આપડે કેને લક્ષ્મણ રેખા પણ સંજોગો વસાતને નસીબ કે હું ન જઈ શકી એ જગ્યા પણ મેં ન જોઈ ખાલી એમ તો પાણીને અંજલી લેવાની વાત તો સાઈડમાં રહી પણ એ એક મારા ખ્યાલ થી ઈ છે કે ભાઈ તમારા નસીબમાં હોય તો તમે એવા બધા સારા ભગવાન ના કામ છે, ભક્તિ છે અમુક વસ્તુ તમે કરતા હોય કોશિશ પણ નથી થતું તો તમારા નસીબ માં નથી હોતું. પણ જયારે થાય તમને પણ ભરોસો ન આવે ક્યાંથી કઈ રીતે દરવાજા ખુલી જતા હોય એમ એટલે હું પણ એ વિચાર કરું છું કે આજે જો તમે કઈક વાતો કરતા હતાા તો પતિદેવ થોડાક એમ બોયલા કે ના ના બેબી મોટી થાય પછી જોશું મેં સામે થી ને એમ ના પાડી કે ના ભાઈ ખાલી નાની નગર યાત્રામાં આટલી ગડદીને ભીડભાડ હોય તો ત્યાં આગળ તો કેટલી ભીડ હશે એમ લગભગ આખું અમદાવાદ ભેગું થઈ જાય એમ. એવી ભીડ હશે કેમ કે એટલું એટલું વધારે પડતું મહાત્મય છે એ જગ્યાનું ઈ ભગવાન નો એનો ઓરા કેવો હશે ઈ ન્યાં જય ઈ જે માણસ જોવા ઈ જે ભગવાનને નિહાળવા ઈ મંદિરે તો હું ગઈ છું મેં દર્શન કરેલા ભગવાન ના મસ્ત છે એમ આપડે એમ મન ખુશ થઈ જાય આપણું
હમ્મ, તમે તમે કીધું એ પ્રમાણે કે હું અનુભવ કરી શકું કે એટલા પબ્લિક હોય એટલા માણસો હોય પણ ક્યારેક એવું પણ થઈ શકતું હશે ને મારા અંદાજ પ્રમાણે કે કોઈ માણસને લાગી કરી ગયું કે આટલી પબ્લિક વચ્ચે કોઈ માણસ ને હુમલો આવી ગયો કે એવું તો એવું બની શકે કે કોઈ માણસ બીમાર થઈ શકે કે, આટલી બધી પબ્લિક છે એમાં રથયાત્રામાં કોઈ માણસ પેચડાઈ ગયું, કે આટલા હાથીઓ એવું હોય તો એવું બની શકે પણ, ત્યાં એટલી આટલું ભગવા આ માણસો એ બધું અ ઇંતજામ કર્યો હોય. તો હોસ્પિટલાઈઝ છે, કે એને લગતું અ એમ્બ્યુલન્સ છે, કે એવા પાલ ગોઠવા હીસે ને, તમારા અંદાજે કેવું હશે મને તો ખ્યાલ નથી પણ હું તમને પૂછું છું.
મને પણ એવો આઈડિયા તો નથી કારણ કે મેં એવું હજી, સુધી જોયું નથી નિહાળ્યું નથી એટલે મને ખ્યાલ નથી પણ મે બી સુબસ, મતલબ એટલી સુરક્ષા તો હોતી જ હશે. કેમ કે આટલું પબ્લિક ભેગું થાય એટલે પોલીસ નો બંદોબસ્ત પણ ત્યાં હોતો જ હશે. તો ચાલો આજ વાર્તા ને આ વિષયને અહી પૂર્ણ ને કઈક. નવા વિષય સાથે મળીએ ફરી પાછા ધન્યવાદ.
ધન્યવાદ જય શ્રી કૃષ્ણ.